હલો, હા.
જય શ્રી ક્રિષ્ન.
કૃષ્ણ કેમ છો?
બસ મજામાં છુ. તમે કેમ છો?
ઓ હું પણ બસ મજામાં છું. આ જો વેકેશન પડ્યું તો મસ્ત વેકેશન ફરીને આવી છું.
હા, એ જ ને વેકેશનમાં તમે શેમા ગયાતા?
ટ્રેન-ટ્રેનમાં ટ્રેનમાં જ ગઈ હતી. મને ટ્રેનની મુસાફ થોડી સારી લાગે છે તને?
હા મને પણ ટ્રેનની જ ટ્રેનની જ મુજ મુસાફરી ગમે છે કારણ કે, બસ માં તો મને બહુ કંટાળો આવી જાય.
બાય રોડ મને જવું ફાવતું જ નથી. મને વોમિટિંગની થોડી પ્રોબ્લેમ થાય છે એટલે હું નથી જતી અને બસમાં શું એક જ જગા પર બેસી રહેેવાનું આમ તેમ તો એ પણ આપણને નથી ફાવતું.
હા એજ ને, ને આપણને ટ્રેનમાં આવું છે કે ટ્રેનમાં લાંબી મુસી સાફ ને મજા આવે આપણને એમ કે લાંબો લાંબી મુસાફરી કરવી હોય ને તો આપને ટ્રેનમાં જ જવું જોઈએ.
બરોબર વાત છે તારી મ તમારી મતલબ ટ્રેનની મુસાફરી તો ખૂબ આરામદાયક લાગે. બારી પાહે પાસે બેસીને બહાર ના દ્રશ્યો જોવાની મજા મજા જ અલગ હોય છે.
એજ ને બહુ મજા આવે કેટલી બાર ને બાર પવન વાગતો હોય ને આવું બધું કેટલો સારો લાગે ના પછી બસ માં તો આવું જ છે કે નજીકમાં ક્યાંય જાવાનું હોય તો બસ ઠીક છે. કેમ કે નજીકમાં તો કોઈ ટ્રેન ચાલ કે નથી તો આપણને નજીકમાં ટ્રાવેલ માટે તો બસ જ જોઈએ.
હા પણ દૂરનો જયારે મુસાફરી કરવી હોય ને ત્યારે ટ્રેન જ સ સારી પડે છે અને વરસાદનો સમય હોય અને ટ્રેનની મુસાફરી કરીએ ને તો એક એકદમ અલગ જ અનુભવ થાય આપણને અ કારણ કે જે રસ્તા પરની જે શું કે હરિયાળી હોય નજીક હોય અને નાના નાના જે ગામડાઓ આવે ને એ જોઈને ખૂબ મજા પડી જાય આપણને જોતા સમય અ કેવી રીતે મતલબ પસાર થઈ જાય ને આપડો સમય ખબર બી ની પડે આપ
હ એજ ને રેલગાડી માં તો આપણને બહુ મજા આવે લોક કોને નીકળતા હોય પછી બહુ બધા લોકો જોવા મળે અલગ અલગ ટાઇપના પછી ચાય લઈને કોઈ નીકળતો હોય ચાય નાસ્તાની દુકાનો આવે પછી ચા વાળા કે નાસ્તાવાળા નીક પણે એ પણ જોવાની મજા આવે કે ચાય પીલો ચાય લેલો એ એ એ પન મજા આવે.
મજા આવે છે હા અને શું આ છે ને બસ બસ ના સફરમાં કે બાય રોડ ના સફર સફરમાં આ આ આ બધું નથી મળતું આપણને એક જ જગા પર બેસી રવાનું અને પાછું ટ્રાફિક અ બધાનો ગાડીઓનો અવાજ ધુમાડો અહીંના થી જ આપણે કંટાળી જઈએ અંદર બેઠા બે ઠા એટલે એ મને નથી ગ અને ખાસ કરીને જયારે ટ્રાફિક માં આપણે ફસાઈ જઈએ છીએ. ઘંટો નીકળી જાય છે અ એમાં પછી આપણને નથી ગમતું અને ટ્રેનમાં શું આરામથી સુતા સુતા ભલે બે ના ચાર કલાક થઈ જાય તો પણ ચાલે.
હ એજ ને ટ્રેન ની તો વાત જ અલગ છે. ટ્રેન તો મને બોજ ગમે છે.
જોવે તો ટ્રેનમાં ખાવા પીવાની કેટલી સુવિધાઓ સારી સારી હોય છે. જેમ કે તમે કીધું ચાય વાળા આવે કોફી નાસ્તો બધું જ મળી જાય છે. જ્યાં બસની મુસાફરીમાં આવું ક્યાં હોય છે એ જ્યાં બસ વાળો જ્યાં રોકે ત્યાં જ ખાઈ પી ને બેસવાનું.
હા એજ ને મેં તો હ એ તો છે જ મેં પણ એક વાર અમે પણ બસ માં ગયા તા ગ ફરવાને તો તે મને બો કંટાળો આવી ગયો બસમાં બસ માં ટ્રાવેલ ધીમે ધીમે ચાલતા પોંચતા પોંચતા પણ બો વાર લાગી જાય ને ટ્રેનમાં શું છે ડાયરેક્ટ આપ આપણને સ્ટેશન પર પહોંચાડી દે આ બસ તો કેટલા સ્ટોપ લે છે.
હા મજાની અને આ બસ ના રસ સ્તામાં કેટલા ઝટકા લાગે વધારે લાગે અને લાંબી અ શું કે મુસાફરીમાં થાક પણ કેટલો લાગે આપ પણને આમ અ બસ માં જે પછી પછાળ ની જો સીટ આવી ગઈ હોય તો આમ ઉછાળ મારી મારીને જ આપણેે આપણી કમર ને શરીર દુખવા માંડી
હા એ તો છે જ ને એમાં આપણને એમ છે કે ભાઈ આપણને આમાં તો સુદા સુધા જઈ શકી ટ્રેનમાં ને ટ્રેન ની મજા જ અલગ આપણને પરિવાર સાથે જવું હોય તો આપને ટ્રેનમાં જવું જોઈએ. પછી અ કેટલી મજા આવે. મિત્રો સાથે પણ આપણે ટ્રેનમાં ટ્રીપ કરીએ તો
બઉ બહુ મજા આવે મિત્રો જોડે તો અલગ જ મજા આવે આ ટ્રેન ના સફરમાં તો અને તમે જેમ કીધું કે બસ નું કરીએ તો મતલબ બસ નો તો એક જ ફાયદો છે કે જ્યાં ટ્રેન ન જાય ને ત્યાં બસ પોહોંચી જાય છે. છે ને તમે કીધું ને કે જે આ નજીદીક નજીદીક માં જવું હોય તો, બસ નો ઉપયોગ કરી લેવાનો એ બિલકુલ સાચી વાત છે. જ્યાં નાના શહેરો અને શું કે ગામડા સુધી બસ સરળતાથી પહોંચી જાય છે ત
હા, હા એજ ને કેટલીક જગ્યા આવા હોય છે જ્યાં સ્ટોપ નથી હોતા તો ત્યાં તો આપણને બસ જવું જોઈએ તો બસ પણ એની જગ્યા પર બસ માં પણ આપ આપણને જવું જ પડે છે. પછી આ આમ છે કે ભાઈ સ્કૂલ માં મને તો સ્કૂલ ની યાદ આવી ગઈ કે સ્કૂલ ના ટાઈમમાં પ્રવાસે આપણે જતા તો, બસમાં જતા ને એમાં એટલી મજા આવતી.
હા મજા આવતી અને ખાસ કરીને આપણે આમ હતું તે ટાઈમ પર કે બારી પાસે બેસવા મળી જાય રસ્તો જોવા મળી જાય તો કેવી મજા આવે.
હા એટને બહુ મજા આવતી તો બસ માં આપણને ગીતો સાંભળતા સાંભળતા જતા અને કેટલ મજા કરતા, બધા લોકો ગીતો વગાડતા તો ગાવતા અને
હા અને જયારે ખાસ કરીને બહાર જે પર્વતી, અ વિસ્તારોમાં આપણને લઈ જાય બસ ત્યારે ત્યાં ત્યાંની મુસાફરી ખુબ યાદગાર બની જાય છે, આમ વાકાવાકા રસ્તાઓ હોય છે આજુબાજુ પહાડો હોય છે, તો એ એ જોવાનું પણ કઈ અલગ જ મજો હોય છે એમ.
એ તો છે જ આપણને બા બહારનો રસ્તો જોવાની બહુ મજા આવે, બાર પછી આમ આપણે જોઈ શકીએ છીએ કે વર્ષ વરસાદમાં તા આપણે વરસાદના ટાઈમમાં તો આપણે ટ્રેનમાં મુસા ફરી કરવાની વધારે મજા પડે છે. વરસાદમાં એ મોસમ એટલો સારો હોય
રી હોયને હા બોલો હા લાંબી લાંબી મુસાફરી કરવી હોય ને તો ટ્રેન સારી સે. અને ટૂંકી મુસાફરી કરવી હોય તો બસ સારી સે. મને એવું લાગે છે એમ. અને મને તો મને હા લોકો તો કહે છે બ કે એ લોકોને ટ્રેન માં ઊંઘ સારી આવે છે. હું તો કેઉ મન તો ટ્રેનમાં પણ ઊંઘ આવી જાય અને મન તો બસ માં મતલબ બાય રોડ બસમાં તો મને નથી આવતી પણ જો બાયરોડ નીકળી ગયા હોય ને તો મને ગાડીમાં પણ આખી રસ્તે હું ઊંઘ જ કાઢું છું.
હમ્મ એજ, એજ‌ ને ઊંઘ અહ જેને ઊંઘ આવે એને સા એને સારો છે કે ભાઈ એને ક કઈ પણ જગ્યા નીન ઊંઘ આવી જાય બાકી તો કેટલા લોકો ને આવું છે
ઊ ઊંઘ નથી આવતી, ટ્રેનમાં મારી ઓછી મને ઊંઘ આવે કારણ કે ત્યાં લોકો આવર જવર કર તા હોય છે તો એમાં મારી ઊંઘ તૂટી જાય છે પણ જયારે બાય રોડ જતા હોય ને કારમાં આપડણે તો હું લ ખાસ કરીને સોઇજ જાઉ છુ.
હા એજ ને પછી
તો નથી થતું મારાથી બસ માં તો આમ બહુ આમ ધક્કા મુુકી થાય છે. ને મતલબ આપણને પણ જમ કેટલા આવે છે. અ તો એમાં તો નથી સુવા મળતું. જયારે કારમાં જઈએ ને તો હું સુવાનો જ મજો લઉં છું. અને ટ્રેનમાં તમે જોયું હોય તો અ એક એક વાત પણ સારી થાય છે કે ક્યારેક અજાણ્યા લોકો સાથેની વાતો પણ આપણને કેવી યાદ રહી જાય છે, ને એ પણ કેવા આપણા સારા મિત્રો બની જાય છે.
હા એ એ એકદમ સાચું કીધું તમે કે આપણને કેટલા અજાણ્યા લોકો કો મલે છે. પછી આપણે એની સાથે કેટલા ફ્રેન્ડલી થઈ જાય ને પણ આપણને મુસાફરી ની મજા
મજા અ પર હ હ એ તો છે પણ જે આ બસ માં નથી થતું બસમાં તો લોકો સામાન્ય રીતે શાંતિથી બેસી રહે ખાલી આ બસમાં આવી રીતે નથી કરતા. જાય કે ટ્રેન માં જ આ બધું થાય છે. હા કારણ કે એ લોકો ન પૂરો ધ્યાન છે ને રસ જોય છે.
હા એજ ને બરાબર કીધું તમે પ બસ બસ હા એટલી મજા નહીં આ આવતી જેટલી આપણને ટ્રેન માં આવે છે. આવી શકે છે પછી આપણે-આપણે જોઈ શકીએ છે કે રેલવે સ્ટેશન પર જવાની તો મને બહુ મજા આવે કેવું રેલવે સ્ટેશન પર કેટલી રોનક હોય કેટલા અલગ અલગ પ્રકારના લો લોકો મલે પછી આપણે ટ્રેનમાં જઈએ એક દિવસ ટ્રેનમાં જવાની એક અલગ જ ઉત્સાહ હોય.
હા-હા એ વાત તો ખરી ટ્રેનમાં જવાનો ઉત્સાહ તો એ છે મને તો નાનપણથી જ ટ્રેન બહુ જ ગમે છે અને હું ટ્રેનમાં જ મુસાફરી કરવાનું કરું છું અને ટ્રેનમાં તમને જોઈ તો ટોયલેટ અને સુવાની સુવિધા અહ હોવાથી પરિવાર સાથે આરામ રહે ને જેમ કે બસ માં આવું ન થયું જેમ કે આપ આપણી જોડે કોઈ મોટું માણસ હોય વડીલ હોય આપણો તો એની જોડે બસ નો સફર નહીં કરી શકીએ. બા થરૂમની પ્રોબ્લેમ થાય સુવાની પ્રોબ્મ પ્રોબ્લમ થાય એ લો કો ને અને તમે જોયું તો ખાસ કરીને નાના બાળકોને પણ અને વૃદ્ધ લોકોને અહ પ્રોબ્લેમ થાય છે. એ લોક લોકો માટે ટ્રેન-ટ્રેન જ વધુ મલબ સારી છે એમ. કારણ કે બસ ને આપણે વારંવાર સ્ટોપ નહીંથી કરાવી શકતા બસ એ જ્યાં ઊભા રે ત્યાં જ ઊભું રહેવું પડે એમ.
હા એજ નહીં તો આપણને જ્યાં ઉતારે ત્યાં જ ઉતરવું પડે અને ટ્રેન-ટ્રેનમાં. આવું છે કે ભાઈ આપણને કોઈ પણ જ આપણને બાળકો સાથે પણ જવું હોય તો આપણને ટ્રેનમાં જઈએ તો આપણને સારી રીતે એમનું ધ્યાન આપ પી શકીએ છીએ અને પછી એમને કોઈ ટેન્શન રહેતો નથી ને આપણને પણ કોઈ ટેન્શન ર
હા બરોબર છે સાચું કહ્યું. અને મુસાફરીમાં તો જો તમને ચા નાસ્તો તો કેટલું જરૂરી છે. અને મુસાફરી દરમિયાન છેને સાવ સાવચેતણી પણ અહ રાખવી જોઈએ કે આપણું સામાન નું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. અજાણ્યા લોકો પાસે બેસ સીને કંઈ ખાવું પીવું પણ નહીં. જોઈએ ખબર આજકાલ તો ઓનલાઈન ટિકિટ બુક કિંગમાં પણ અહ શું કેય ઘણી સ અહ સરળતા થઈ ગઈ છે તમે જોયું હોય તો.
હા એ તો છે જ હવે તો ઓનલાઈન બુકિંગમાં કેટલી સરળ તા થઈ ગઈ. છે અને આપણે જોઈ શકીએ કે ઓનલાઈન હોવાથી આપણને કેટલો સારો થઈ ગયો છે કે ભાઈ આપણે સારી રીતે કઈ પણ કોઈ પણ જગ્યા એ જઈ શકીએ છે તત્કાલ ટિકિટ નીકળી શકી છે અને ઓનલાઈન ટિકિટ
હા હા મતલબ એનાથી છે ને ફાયદો એ થયોશે કે હવે છે ને લાંબી લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ મટી ગઈ છે મોબાઈલ થી જ ટિકિટ સીટ અને સમય બધું જાણી શકાય છે મતલબ એવું છે કે ટેકનોલોજી એ મુસાફરીને પણ સરળ બનાવી દીધ
હા એવું તો સાચું કીધું તમે ટેકનોલોજી એ મુસાફ ને સરળ બનાવી છે આપણે કઈક કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા ટિકિટ કાઢી શકીએ અને મુસાફરીનો મજો લઈ શકીએી આપને કોઈ પણ લાબી ભીડ માં બવા જરૂર નથી.
નથી પડતી તમે હવે જોયું હશે કે આ બધું આવી ગયું છો ત્યાંથી લોકો અચાનક પ્લાન બનાવીને પણ નીકળી જાય છે મુસાફરી અ કરવા માટે અને માણસોને નવી નવી જગ્યાઓને નવી નવી સંસ્કૃતિઓ સાથે પણ જોડી રાખે. છે ને આવી નવી નવી જગાઓ. એ લોકો ફરવા. જાય ત્યારે
હા એજ ને આપણને નવી નવી સંસ્કૃતિ સાથે જોડ જોડાયે રહે છે. એ પણ બહુ સારી વાત છે તો કઈ નહી હું પણ હવે જાવ છું તમે ધ્યાન રાખજો તમારો
હા હા ચાલો મળીએ પછી હેને હા ચાલો રા રાઘે રાધે
રાધે રાધે